હલો.
કેમ છો.
બસ મજામાં છું તમે કેમ છો.
બસ એકદમ મજામાં.
હું વિચારતી તી કઈ નઈ બસ હવે થોડો ટાઈમ મળ્યો તો વિચારતી હતી શું કરવું, મેં કીધું થોડુક મિત્રો સાથે વાત કરી લઉં.
સાચી વાત છે જો તમને સમય મળ્યો છે અત્યારે તો એ સમયમાં તમે શું કરી શકો? તો કોઈ જરૂરી કામ તમાર કરવું તો આ સમયમાં તમે કરી શકો છો. તો તમે પહેલાથી નક્કી કરીને રાખ્યું હોત તો અત્યારે તમે થોડું કંઈક સારું કરી શક્યા હોત.
સાચી વાત છે. પણ અત્યારની આજની આ ભાગદોડ કરેલી જિંદગીમાં લોકોને અહ સમય એટલો બધો ઓછો પડે છે, કે લોકો એવું વિચારે કે મારી પાસે સમય જ નથી એમ. સાંજ પડતા તો એવો જ વિચાર આવે. કે હું એટલો બધો વ્યસ્ત છું, કે ટાઈમ જ ઓછું મારી પાસે.
સાચી વાત છે. પણ જે લો જે લોકોને ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડતું હોય એ લોકોને હંમેશા સફળતા મળે. ને એ લોકોને એવું નથી લાગતું, કે મારી પાસે સમય ઓછો છે. એ પોતાના ચોવીસ કલાકની અંદર બધો જ ટાઈમ કાર્ય પ્રમાણે એને યાદી બનાવ્યું, કે આ ટાઈમે હું આ કરીશ કરીશ કે આ કરીશ. તો એ પોતાનો સમય જરૂરી કામ હોય એ બધું કરવામાં એ લાગતું હોય છે. એને ક્યારેય સમય ઓછો નથી પડતો હોતો.
સાચી વાત કરી તમે. ઘણી વાર આપણે જો સમય મેનેજ કરશું તો આપણી જિંદગી જો ઓટોમેટિક મેનેજ થતી જશે. કેમ કે હવે આપણે અહ અત્યારે એક કલાક જો અહ ફાલતુ ટાઈમમાં કે ફાલતુ વાતોમાં કે અહ આપણે પસાર કરી-કરી નાખીએ, તો એજ આપન ને જે સમય મળે છે એક કલાક નો, તો એમાં આપણે ઘણું બધું નવું પણ શીખી શકીએ. અને આપણું જે વર્ક પ્લાન છે, એ આખું બરોબર રીતે આપણે બનાવી પણ શકીએ.
સાચી વાત છે. ટાઈમ મેનેજમેન્ટ કરવું એ ખુબ જરૂરી છે. આપણે ક્યાંક બહાર જવું હોય, ફરવા જવું હોય તો પહેલેથી એનું નક્કી કરીન રાખવું જોઈએ, કે આ સમયે આપણે આ જગ્યાએ પહોંચશું, કે આ જગ્યા એ આપણે અહિંયા જશું. કે આપણે આમ કરશું, તો એના માટે આપણે ક્યારે નીકળવું પડશે, એના માટે ખરીદી આપણે ક્યારે કરશું. એ બધું જો પહેલેથી નક્કી કરીને રાખ્યું હોય તો આપને તકલીફ નથી પડતી હોતી છેલ્લા સમયે.
સાચી વાત છે. એટલા માટે જો આ આપણે‌ હ પહેલેથી જ બધું નક્કી કરીને રાખવું પડશે, કે જો આપણે સવારે ઉઠવાનો સમય અને પછી આપણે કંઈ રીતે આગળ અહ કામ કરશું, કે એના માટે સમય ફાળવવાનો છે, એ બધું આપણે જો પહેલેથી જ નક્કી કરેલું હશે, તો આપણે જે ચોક્કસ અહ જે કામ કરવાનું હશે એ સફળતા પૂર્વક કરી શકીશું.
એ વાત એકદમ સાચા છે. અને જયારે ટાઈમ મેનેજમેન્ટ ની વાત આવે ત્યારે આપણે કામ ને અગત્ય પ્રમાણે વેચવું જોઈએ, કે કયું કામ આપણે પહેલા કરવું જરૂરી છે. પણ આ છે કે જે આપણે પેલા કરવા જરૂરી હોય છે. ઘણા કામ એવા હોય છે કે આપણે પછી પણ કરી શકી, અને ન કરી તો પણ ચાલે. તો એ પ્રમાણે આપણે પહેલેથી કામ ને વહેંચી દીધા હોય તો વાંધો નથી આવતો હતો.
સાચું કીધું. અને આપણે ઘણી વાર બધું કામનું જે કરવાનું હોય અથવા આપણી જે દિ રોજની દિવસની જે દિનચર્યા છે એના માટે પણ આપણો એક ફિક્સ પ્લાન હોવો જોઈએ. કારણ કે, ઘણી વાર જો આપણે અહ જમવાનું સમયસર નથી લેતા અથવા ઊંઘ બરોબર નથી લેતા. તો એના માટે પણ આપણે ઘણી બીમારીનો શિકાર થતા હોય છે.
સાચી વાત છે અને પોતાનું રોજબરોજ નું કામ તો આપડે સમયસર થાય એના માટે તો આપણે સૌથી મોટું એક જોઈએ એમ મિન જોરી કામ હોય જેમ કે સોશિયલ મીડિયા છે કે ટીવી છે એ બી વસ્તુથી થોડુંક દૂર રાખે તો આપણે આપણુ સમય પ્રમાણે બધું કામ કરી શકીએ છીએ.
સાચી વાત કરી એટલે આપણેે રોજે હવે ટાઈમ મેનેજમેન્ટ કરવું ખુબ જ અગત્યનું છે. જેમ કે આપણેે છ થી સાડા છ વચ્ચે ઉઠવાનો સમય આપડે નક્કી નક્કી કરેલો હોય તો આપડે એ સમયસર જ ઉઠી જવું અને આપડું મેન્યુ જે બનાવેલું હોય એજ પ્રમાણે આપણે આખા દિવસનું જે મેનેજમેન્ટ હોય એ પ્રમાણે આપણે વર્તન કરીએ. તો આપણું જે વર્ક છે એ સફળતા પૂર્વક પૂર્ણ થાય એમ
એકદમ સાચી વાત છે અને આપણે જે રીતે કામ કરતા હોય ત્યારે જો આપડે મોબાઈલ ની દુર રાખશુ તો આપણું કામ આશા નથી થઈ ઘણી વખત એવું થતું હોય છે કે લાવ ને હું એક મેસેજ જોઈ લઉં કે એક મેસેજ કરી દઉં. તો એ કરવા માટે આપણે ફોન પકડીએ પછી કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ ને... ફેસબુકમાં આપનો સમય ક્યાં જતો રહે છે આપને ખબર જ નથી પડતી. એટલે આપણો ઘણ બધો સમય એમાં ખરાબ થઇ જાય છે અને આપણું જે ટાઈમ મેનેજમેન્ટ કરેલું હોય. પ્લાનિંગ કરેલું હોય એ બધા ઉપર પાણી ફરી જાય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી. જો આપડું ટાઈમ મેનેજમેન્ટ કરેલું હોય, તો આપડા સમયનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. કેમ કે જો આપડે દરરોજ. અ જે અ ફાલતુ સમય વેડફિએ છીએ સોશિયલ મીડિયામાં કે પછી અલગ અલગ રીતે તે આપણે. તો એ સમયનો આપણે સારી રીતે ઉપયોગ કરીને જેમકે, એક્સરસાાઈઝ કરી કે યોગા કરીએ. કે પછી કઈ નવી સ્કીલ આપ. આડમાં ડેવલોપ કરીએ તો એના માટે આપણેે સમય નીકાળીને એ આપણામાં. અ આપણને ફાયદો કરે છે.
એકદમ સાચી વાત છે અને ઘણી વખત કેવું થતું હોય છે. કે ઘણા લોકો સ્વભાવથી એટલા બીજા માટે.. છે દયાનું છે કે પોતાનું કામ બધુ બાકી રઈ જય છે છતાં. કોઈ એમ કે કે મારું આ કામ કરી દઈશ, તો એ પોતાનું કામ સાઈડમાં મૂકીને બીજાનું કામ. કરે છે એટલે પોતે જે આયોજન કરે એના પર પાણી ફરી જાય. એટલે હંમેશા ક્યારેક કોઈને ના બોલતા પણ આપડે શીખવું જોઈએ કે, એના કરતા આપડું કામ. જરૂરી હોય તો આપડે પેલા આપણું કામ કરીએ એને આપડે ના પાડીએ કે, નહીં અત્યારે મારી પાસે સમય નથી. હું નઈ કરી શકુ
હમ. સાચું કીધું અને ઘણી વાર લોકો એવું કહેતા હોય છે કે, મારી પાસે સમય નથી પણ જો જે લોકો ટાઈમ મેનેજ કરતા શીખી જાય છે. એ પહેલેથી પ્લાન કરે છે અને શાંતિ થી કામ કરે. છે અને રાત્રે પણ એ આરામ થી સૂવે છે. એને કોઈ વાતની ચિંતા નથી હોતી કે આજે મેં મારું કામ અધૂરું છોડી દીધું. અને જયારે જે લોકો અ સમય પોતાનો ટાઈમ મેનેજ નથી કરી શકતા. એ લોકોને ઘણી બધી મુસીબતોનો સામનો પડે છે કે એ લોકો. છેલ્લી ઘડીએ કામ શરૂ કરે છે. અને આખો દિવસ સ્ટ્રેસમાં રહે છે અને છાય છેલ્લે શું થાય કે અ રાત્રે એ લોકોને અફસોસ થતો હોય છે કે, મેં આ મારું કામ અધૂરું છોડી દીધું એમ.
સાચી વાત. અને આપડે રોજબરોજ કરતા આપડે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ કરે ખુબ જ મહત્વનું છે, કેમ કે વિદ્યાર્થીઓ જે માની લો કે અ નાના પાંચ થી બાર ધોરણ સુધી ભણતા હોય એ લોકોનું એજ ગ્રુપ એવું હોય છે. એ સમયમાં એ લોકોને ભણવું પણ હોય છે રમવું પણ હોય છે. એના ફ્રેન્ડ જોડે ભી હોય છે એના ફેમિલી જોડે ભી હોય છે. તો એ બધું કઈ રીતે હેન્ડલ કરે. તો એના માટે જો કોઈ ટાઈમ ટેબલ હોય કેને પેલાથી ટાઈમ મેનેજમેન્ટ કરેલું હોય? તો એના માટે બહુ સારું રહેતું હોય છે.
એ તો તમે એકદમ બરોબર કીધું કા કારણ કે આજકાલ બાળકો મોબાઈલમાં પણ પોતાનો એટલો બધો સમય ફાલતું ગેમિંગમાં ને એમાં... કાઢતા હોય છે એના માટે થઈને એ લોકોને ભણવામાં પણ એટલી બધી અસર થતી હોય છે. એટલે બાળકોનો પણ ટાઈમ મેનેજમેન્ટ કરવું એ પણ ખુબ જરૂરી છે. અને ભણતા વિદ્યાર્થીઓ માટે તો એ સમય નું મહત્વ એ લોકોને સમજાવવું હોય તો. અ ખુબ જ જરૂરી બની ગયું છે અત્યારે.
એકદમ સાચી વાત છે અને આજકાલ તો આપણે જોઈએ છીએ કે જે લોકો વ્યવસ્થિત રીતે ભણેલા-ગણેલા છે, એ પોતાના બાળકને જ્યારે નાનું હોય ત્યારથી જ એને ટાઈમ મેનેજમેન્ટ શીખડાવે છે કે આટલા વાગ્યે ઉઠી જવું. આટલા વાગ્યે નાસ્તો કરવો, આટલા વાગે થી આટલા વાગ્યા સુધીમાં કામ હા , કનેક્ટિવિટી કરવી બપોરે જમીને આટલા વાગ્યે સૂઈ જવું એ એકદમ નાના નાના ની વાત એને સમજાવતા હોય છે, શીખવાડતા હોય છે. પાંચ-દસ મિનિટ, દસ માયન્સ થાય. પણ છોકરું જ્યારે નાનું હોય ત્યારથી જ એના માટે ટાઈમ મેનેજમેન્ટનો ગુણ આવી જતુ હોય છે.
સાચી વાત કરીએ એના માટે થેને એનામાં આળસ પણ એ ઓછી થતી જતી હોય છે ધીમે ધીમે કારણ કે એને ટાઈમ મેનેજમેન્ટ વિશે જો એ પહેલેથી જ પ્રિપેર હશે તો એનામાં આળસ નામની જે વસ્તુ છે, એ જતી રેશે ધીમે ધીમે અને કોઈપણ ટાઈમ સમયસર પતાઉ કોઈપણ કામ સમયસર પતાવવું, એમાં એ વધારે વિશ્વાસ કરતો હોય છે.
એકદમ સાચી વાત છે. આપણે કોઈપણ ક્ષેત્ર જોઈ લો, ધંધો જોઈ લે નોકરી જોઈ લે કે ભણતર છેલે એમાં થી આપણે પહેલેથી જ હા, ટાઈમ મેનેજમેન્ટ કરેલું હોય, સમય નકકી કરેલું હોય કે આ ટાઈમે આ કરું છે આ ટાઈમે આ કરુ છે. તો આપણને સફળતા જરૂર મળેજ. સફળતા એ કોઈ શોર્ટકટ નથી કે આપને ડાયરેક્ટ મળી જાય.
સાચું કીધું અને અત્યારે આ હાઉસ વાઇફની લાઇફ તો એટલી બધી વ્યસ્ત થઈ કે છે એ લોકોએ પણ પોતાનાં આ સમય મેનેજમેન્ટ કરવું જોઈએ, કેમ કે રોજના ચોવીસ કલાકના અ આવ આખો દિવસ ચોવીસ કલાક. એમાં એ લોકો ઘણું બધું કામ કરતી હોય છે અને પોતાના માટે તો અ અ કલાક તો આમ કાઢી નથી શકતી એમ. પોતાના માટે કંઈક કરવા માટે...
એકદમ સાચી વાત છે અને છતાં લોકો એવું કહે છે કે, તું કરેશે? તો જો એ લોકોએ પહેલેથી જ ટાઈમ મેનેજમેન્ટ કરેલું હોય, તો એ ઘરનું કામ પણ કરી શકે અને પોતાનાં બાળકોને પણ પૂરતું ધ્યાન આપી શકે. એ પોતાના પર પણ ધ્યાન આપી શકે.
હા, અને એટલે એ પોતાના પર પણ થોડુંક ધ્યાન આપતી થાય. બાળકોને પણ કંઈક નવું શીખવાડી શકે અને પોતે આખો દિવસ આમ શું કહેવાય કે, સ્ટ્રેસ ફીલ ન થાય એમ?
એકદમ સાચું રાખજો. એટલે જો આપણે સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ, તો આપણને ઘણા ફાયદા થાય છે. આપણે જોઈએ તો સમય છે જ આપણું જીવન સમયથી જ આપણું જીવન સારું થશે કે ખરા આપણે નથી કરી શકતા હોઈએ છીએ.
હા આપણે જો સમયને એક દિવસ સાચવીને હા ચાલીશું તો એ સમય જરૂર એક દિવસ આપણો આવશે એમ. આપણે આપણો સમય લાવવા માટે આપણે અત્યારે સમય સાથે રહીને ચાલવું પડશે.
એકદમ સાચી વાત છે તમારી. આપણે ત્યાં કેટલી બધી કહેવતો પણ છે ને કે નવરો બેઠો નખોદ વાળે અને સમયનું કામ સમયસર કરે છે ને પાણી પહેલાં પાળ બાંધવી, એવી ઘણી બધી આપણાં સમયને લગતી કહેવતો છે આપણે ત્યાં.
સાચું કીધું તમારી સાથે વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું. તો ભલે, પછી આપણે પાછી વાતો કરીએ. અને પછી મળીએ હા.